હલો.
કેમ છો?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાંછું. આજે સ્કૂલમાં ક્રોપ્સ પ્રોડક્શન વિશે અ મારું સર શીખાવાયુ રયુ અમને.
ભાઈ એ તો ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે.
હા હાં આ તો ઈન્ટરેસ્ટિંગ ટોપિક હોય છે, મને પણ બઉ પસંદ છે ક્રોપની વાતચીત અ તને ખબર છે કે વેધર વેધર અને પાની વચ્ચે ઘનો
સંબંધ છે.
હા, દરેક દરેક પાકો માટે અલગ-અલગ વેધર જરૂરી હોય છે, જો વેધર સારું હોય તો... પાક પણ સારો સારો થાય.
હા. આ તો વાત સાચી છે, આ માટે સંબંધ હોય છે. અને જો વેધર ખરાબ હોય, તો ખેડૂતના નુકસાન બઉં હોય છે. તને કઈ સિઝનમાં સથી વધુ અ ખેતી થતી હોય એવું લાગે છે.
મને લાગે છે કે, વરસાદની સિઝનમાં કારણ કે વર અ વરસાદથી પાની મલે છે અને.. કેતતુ હોય વરસાદની જોહર જોતા હોય છે.
હા, આ તો વાત સાચી છે. ખેડતુ તો... વરસાદની રાહ જોતા ઓય છે, આ માટે વરસાદમાં તો સારું હોય છે, ખેતી કરતું... જો વરસાદ સમય પર અ ના પડે તો શું થસે. શું લાગે છે એમને?
અ... પ પાક સુખી સકે અ સ.... થાય અને ઉત્પાદન ઓછું થાય એમ.
હા, બિલકુલ સાચું કવ તું તો. હ, આ માટે તો જરૂરી હોય છે પા પાની. ભારતમાં મુખ્ય કેટલાક રૂપ સિઝન હોય છે.
તન ખારીફ, રાબી અને વેદ.
હા, સાચું કઉ.
અને.... અને.... ખારેફ ક્રોપ ક્યારે ઉવામાં હવે વરસાદની સિઝનમાં.
જેટલે મને યાદ હોય, તો ખારસ ક્રોપ તો વરસાદની સિઝનમાં ઉભોય. છે.
હા, હા તમે સાચું જ કેવ છો.
હા. તેના તો એક્ઝામ્પલ પણ હોય છે. રાઈસ... મકાઈ, બાઝરી અને કપાસ અને સોયાબીન. ઉગાડું છો. વરસાદમાં ખારીફ હોય આતો
રાઈસની ઘન્યું પાની જોઈએ ને? એ એના, આ રીઝન છે. કે આ વરસાદમાં રોગ ભયો છે અને એટલે, વરસાદની સિઝન એના માટે બેસ છે અને કોટનને પણ અ ગરમ વેધર ગમે છે.
હ, હ આ તો બિલકુલ સાચી ગઈ તી તો. રાગી કઅ ક્યારેએક અ... ઉગાળવા ઉગાડવામાં આવે છે, તમે ખબર છે?
હા, શિયાલામાં. અને એક્ઝામ્પલમાં હું તને બતાવું કે, શિયાલામાં બીટ, ચના, બટાના... અને સરસો ઉગાડવામાં આવે છે.
હમ અને એના તો રવિ ક્રોપ્સ કહે છે લોકો. વીટનેસ ઠંડુ વેધરમાં. વીટ નું ઉગાડવાનું ઠંડુ વેધર જોય છે ને.
હા.
હા એટલે શિયાળામાં શા એટલે શિયાળામાં બીટ ઉગવામાં સારી હોય છે.
હ અને તે ક્રોપ ઉનાળામાં. ઉગાડવામાં આવે છે જેમ કે. તરબૂજ. કલિંગળ કકડી અને અ પુષ્ક મેલોન
હા આ તો એ જ ક્રપ હોય છે. આ તો કિસાન કિસાનોને બહું ખબર છે. આ ક્રોપ્સ ની વેરાયટી સબ
આ બધા ફ્રૂટસ ઉનાળા માં બહુ મળે છે ને એના બોડીમાં ઠંડક પણ આપે છે અને વેધર બદલાય તો ક્રોપ્સ પણ. શું અસર પડે ઘણી મોટી અસર પડે છે.
હા હા આા તો વાત સાચી છે વેધર બદલાય તો ઘણી મોટી અસર પડી શકાય છે. ક્રોપ્સમાં વધુ વરસાદ પડે તો પાક ડૂબી જાય અને વરસાદ ઓછો પડે તો સુખી જાય છે. તો નુકસાન અ અને ફાયદો અને નુકસાન. અ બંને હોઈ શકાય છે વેધરનો
હા તો તમે બહુ સાચું કીધું અને હીટ હીટવેવ થી. પણ નુકસાન થાય અને બો વધુ ગરમીથી પ્લાન્ટ સુખી જાય
હા આ તો વાત સાચી છે હીટ વેવ થી હીટવેવ થી પણ નુકસાન થઈ થઈ શકાય છે ને.
અને હા હા હા હું ક્યું છે કે ફ્રોસ એટલે કે બહુ ઠંડી પણ નુકસાનકારક હોય છે. ખાસ કરીને વેજીટેબલ માટે
હમ્ વેધર ફોરકાસ્ટ કેમ જતા હોય છે.
અ ખેતી જે તે ફાર્મિંગ નું પ્લાનિંગ કરી શકે. ટેકનોલોજીથી ફાર્મિંગમાં મદદ મળે છે.
હા હા આ તો વાત તમારી બહુ સાચી છે ટેકનોલોજી છે. આ મોર્ડર્ન લાઈફમાં તો બહ ફાર્મિંગ મદદ હોય છે. વેધર ફોરકાસ્ટ સેફ ઈલગેશન અને મોર્ડન મશીનથી બહુ ફાયદો મળે છે ખેડૂતો ને ખેતમાં
આ તને સાચું વાત કીધુ ઇરીગેશન શું છે તને ખબર છે
હા મને તો ખબર છે એરીગેશન બારે મા હા. તેમાં પાણી સીધું સીધું પ્લાન્ટ ના રૂટ સુધી પહોંચવાના મદદ કરે છે. એટલે પાણી નું બગાડ ઓછો થાય છે.
બિલકુલ બિલકુલ તને તો બહુ નોલેજ છે. ઓર્ગેનિક ફાર્મિંગ વિશે વ્યુ એમાં કેમિકલ ફર્ટિલાઇઝર ઓછો વાપરે છે.
હમ. હા હા સાચું કીધું છે ફાર્મિંગમ. ઓછું વાપરે છે, એટલે એન્વાયરમેન્ટને પણ ફાયદો હોય છે. અને અ એનાથી નીકળ્યું બોજ ફ્રુટ વેજીિટેબલ આ પણ હાજીનિક હોય છે. કેમિકલ ફ અને બોડી માટે સરસ હોય છે.
ચોક્કસ, અને ક્લાયમેટ ચેન્જમાં. ફાર્મિંગ હું તને કીધું ને ચાઇનલ પેજ માં ફાર્મિંગ પર અસર પડે છે, ચોક્કસ પડે છે. અને વરસાદ નો સમય બદલાય છે અને ટેમપ્રેચર વધે
એટલે ક્રોપ નું પ્રોડક્શન પણ ઓછું થઈ જાય છે. સાચું કીધું ને?
સાચું કીધું તેતો, ભારત એક અ કૃષિ પ્રધાન દેશ છે ને?
હા આ ઘરડા લોકો ખેતી પર આધાર રખે છે, અને કુદરતો તો બહુ મહેનત કરે છે.
હા ખેડુતો બઉ મહેંનતી હોય છે. અ સવારેથી સાંજે સુધી ખેતરમાં કામ કરે છે. અને અ આપડે એમની મહેનત તો હું કરી શકાયતું નથી તમને ખુલાતું.
હા, આ તો તને સાચું કીધું અને હું તારાથી એક સવાલ પૂછવાનું છે. તને ગામમાં ખેતર જોવાનો અનુભવ છે?
હા મને એક વાર વેકેશનમાં જોયું છે. મજા આવી રહી રહ્યા હતા.
શું જોયું હતું તમે?
અ હું તો રાઈસ ના છેતર અને ટ્રેક્ટર મા અ કામ કરી રહ્યા હત ટ્રેક્ટર ફાર્મિંગમાં અ બહુ યુઝફુલ હોય છે.
હા ટ્રેક્ટર ફાર્મિંગમાં બહુ યુઝફુલ તો થાય. પણ, કામ જલ્દી થઈ જાય, પેહલા બધું હાથ થી. થોડું હતું હવે તો મશીનથી કામ સર સરલ બન્યું છે.
હા સારી વાત કઈ દીધી બીજું. પાણી અ પાણી ફાર્મિંગ માટે કેટલું ઇમ્પોર્ટન્ટ લાગે છે તને?
બો ઇમ્પોર્ટન્ટ છે, એટલે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પણ જરૂરી છે.
હા, ભવિષ્ય માટે પાણી તો બહુ જરૂરી હોય છે આ માટે બચવામાં ય જરૂરી હોય છે પાણી.
હ અને ફર્ટિલાઈઝર નો ઉપયોગ ક કેમ થાય છે તને ખબર છે?
હા લાન્ટ્સ ને ગ્રોથ આપવા ના માવા માટે જરૂરી હોય છે, ફર્ટિલાઝર નો ઉપયોગ પણ વધુ ત્યાંની કે નો ઉપયોગ સારું ન થયું છે.
ચલોલ તને તમે તો બહુ નોલેજ છે આ બધું બારે મે. ઠીક છે તો આપડે હું વાતમાં વાત કરીએ.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.